હલો.
હલો શેલ હું બાર બેસી રેલી છું.
બસ મેં બી ફ્રી હતી એટલે જ તને ફોન કર લઉ.
હા.
ચાય નાસ્તો થઈ ગયો?
હા હમણાં જ કર્યું અને આ બહાર બેસી થોડું એમાં જ હમણાં ખુલ્લું ખુલ્લું જેવું છે. વરસાદ જેવો પડતો હશે. અને તો લાગ્યું આખો ડે વરસાદ પડે પણ નહી પડડ્યો. બંધ થઈ ગયો.
અરે હવારે તડકો જઈને તો વરસાદ પડે જ નહી પણ અચાનક થી આવી ગયો.
એજ તો છે ક્યારે બી પડી જાય.
હમ્મ નહીં હવે બંધ થઈ જરીક એક. જોઈએ.
એજ થોડું થોડું એમ ખુલ્લું ખુલ્લું એમ મસ્ત વેધર થું લાગ તું છે એટલે બહાર બેસી.
આવા વેધર માં ફરવાની મજા આવે‌.
એજ તો એમ કશે ટ્રીપ પર જાય લાગઆ દિવસ માટે
આવા વેધરમાં જવાય એમ તડકામાં તો નહી ગમે પછી ટેનિંગ બહુ થઈ જાય આપડું. કેમ કે આ
આમા સ્કીન સ્કીન ની પ્રોબ્લેમ હોય પણ આવામાં એમ બિંદાસ જોવાય.
એજ તો એમ ફરાય ને એમ કુલકુલ રે તો એમ ગમે બી ફરવાનું.
અમે બે હ ને બધી જગ્યાનો વ્યુ ચેન્જ થઇ જાય.
તે જ તો હવડે તો બધા એમ અહ એમ રીલ વાલા
હમ્મ.
જે લોકેશન છે એના ઉપર જ જવાય વ્યુ ના માટે જ ખાલી. ચાલ ને કશું જાય આપડે બી
હા, પ્લન બના તો જાયા હું.
પર ક્યાં જવાના જગ્યા તો બહુ બધી છે.
હા. પણ અડધા તૈયાર થાય અડધા નહી થાય.
એ સ્ટાફ ગ્રુપ માં ફ્રેન્ડ ગ્રુપમાં.
હા, એમ આખો ગ્રુપ એમ રેડી થાય એક જ હાથે પ્લાન બનાવે તો ચાલે પણ અહીંયા અહ અહ અડધો તૈયાર થાય અડધા ના પાડે.
એ તો છે બધાની અલગ અલગ ચોઈસ અહીયાં જાય ત્યા જાય એવું.
હા પછી એના લીધે કેન્સલ કરવા પડે.
એ જ તો.
હમ્મ.
કંઈ નઈ, તો જોયે. કોઈ પ્લાન-
આપડે બેજ, હા કઈ કરું-
આવવુ જોય
હમ્મ‌.
આવી વેધર માં જ-
કસે જાય, હાઅ. એ વ્યુ હારું, ફોટો શૂટ હારા હોય, વિડીયો હારા બને.
હમ્મ. હમણાં તો, આવા વેધરમાં, તો બધા સાપુતારા એવું બહુ જાય.
હા હા, સાપુતારા અને વિલ્સન હીલ બહુ બધી જગ્યાએ.
હ એતો શું છે, વિલ્સન હિલમાં, મેં તો જોયું જ ની મલે.
મેં બી, જી નહી ગેલી. -
કંઈ માઉન્ટન એવું છે?
હા, એ બધા એવું કે, કે ત્યાં એટલું મસ્ત લાગે એવું લાગે- કે વાદળ છે, નીચે આવી ગયેલું છે.
એમ? કંઈ તો જોવા જવું પડે. -
હું.
કોઈની, જાશું કોઈવાર.
હા ફ્રી ટાઈમ મા પ્લાન બનાવું હું-
નેતો પછી, આપણું નજીક નું ફેમસ આલુ તિથલ છે જ.
હા એમાં બી જવાય.
એજ તો સાંઈબાબા નું મંદિર,
હું.
બધાથી બેસ્ટ નજીક દૂર પણની, તો તો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મંદિર. એજતો,
હું.
જૂની અને જાણીતી, એજ, તો બધા કાકાના, કાકાના લોકો બધા અહીંયા આવે, વલસાડમાં એલું તિથલ જોવા માટે. ને, આપડે જઈએ જાહી એજ તો. -
હું.
જોઈ છે, તો એમ બધાને શોખ હોય કે, બધી જગ્યા પર જઈને, અલગ -અલગ જીવન જેવી રીતે આપણે આપડે- વિચારતા છે, કે બીચે જાય એમ કરીને એવી રીતે ત્યાંના બધા લોકો - દૂર થી તે અહીંયા આવે, અને આપડે બીજી જગ્યા જાય.
જ્યાંથી એ લોકો આવે, ત્યાં આપડે જવાની માંગ કરીએ-
હું, હું એજ તો, એમ તો બહુ બધી- લોકેશન છે.
અ..
આવડે, મારા ભાઈ લોકો વચ્ચે ગેલા હતા, મુંબઈ મરીન ડ્રાઈવ- એબી બહુ ફેમસ છે, બનાતા ગેટ ઓફ ઇન્ડિયા. એવું બધું જોવા માટે પછી સિદ્ધિવિનાયક, મંદિર ગણપતિ બાપ્પાનું
હા, હા તેતો અમ બો જય હા
હેને. એજ તો મુંબઈમાં તો જ બધું છે જોવાનું
હા બધા પેલું આ સિદ્ધિવિનાયકને આ જીવદાની એમાં બો જાય.
એજ ને છે તાં ઉપર માત મંદિર જેવું આપડા આયા વલસાડમાં પાનેરા છે. સેમ એવું જ તાં છે. જીવદાની વિરાર.
એમતો ફરવા લાયક તો, બહુ બધી જગ્યા છે. પર એનો પાછો પ્લાનિંગ કરવાનું કેવી રીતે જવાનું ને એ પછી રેવાનું. એજ તો. એ બધી બહુ મગજમારી
એ પ્રોબ્લેમ છે ને બાકી છે તો બહુ હારી હારી ને મસ્ત મસ્ત જગ્યા.
હમ્મ કંઈ નઈ તો જવાય એવું હોય ત્યારે આપડે પ્લાન બનાવશું ને જાશું
હા સાંભળવા નામ સાંભળી એટલે ફરવાની, જોવાની ઈચ્છા થઈ જાય
એતો કોઈને બી થય જ જાય. ફરવાનું કોને ની ગમે?
હા
ત્યાં કોઈની કોઈ મગજમારી નહી હોય ખાલી એમ ટેન્શનમુક્ત થઈને ખાલી એન્જોય કરવાનું, ખાવાનું પીવાનું, એસ કરવાનું
હમ્મ એ
એવું એવી જ લાઈફ હોય તો ખાલી તેજ્તો. શું ત્રણસો પાસઠ દિવસ ફરિયાજ કરવાનું ફરિયાજ એક દિવસ ગ્યા. એક દિવસ ના એવી રીતે
હા..
સ્ટ્રેસ રિલેક્સ એવી રીતે એમ ફરવાવું જાએ તો
હા.. મેં બી વિચારું હવે લોંગ ટ્રીપ પર જાયે તો કેટલી મજા આવશે?
જે એમ વન વીક, વન ટુ વીક સુધીની હોય ઘરે જ ની આવવાનું ફર્યા જ કરવાનું હવડે તો બધા દ્વારકા બી બહુ જા
હા બો મેં ભી સ્ટોરી, સ્ટેટસમાં જોયું.
બધા જે જોઈ તે બધાએ દ્વારકા દ્વાર કા હમ્મ
હા એમ આખ્ખું એ લોકો તો આખ્ખું એમ ગ્રુપ બનાવીને જાય તો એમ
એ તો ટ્રેનનું રિઝર્વેશન કરાવવા પડે એના માટે પેલ્લાથી એવું કી કય આપડે કય જોયું ને એ જતો તાબી પર છે મસ્ત બધી જગ્યા આવડે મારા લોકો ગેલા હતા દ્વારકા, બેટ દ્વારકા પછી ગોપી તળાવ, રુકમણી મંદિર એવું બો બધું છે.
હા મારા બી રિલેટિવસ ગેલા હતા તો એમ જોયું સ્ટેટસ.
વલસાડમાં છે, તો વલસાડનુ જ ખબર બીજું બ આપણને ખબરની આપડે ગુજરાતમાં રેય ને બી કે આવી બધી બી જગ્યા છે, ત ફરવાનું આવું હતું બધા જાય આવે પછી ખબર પડે.
હા.
મને તો સારંગપુરનું જોયલું હતું. તો મારા ઘરે જિદ્દ કરીને મે કીધુ લઈ જાઓ એટલે લઈ જાઓ પછી જોયું હ તા એમ મોટી હનમાન દાદાની મૂર્તિ છે, ગોલ્ડન ગોલ્ડન
હા મેબી એમ ફોનમાં તો જોયું જ છે, પણ આમ રિયલમાંની જોયું છે, બધા બો ફોટો શૂટ કરાવે તેતા
તાબી એમ મસ્ત છે, બધું જોવા લાયક જ
હ એમ કેયકે તાની પરસાદી બો મસ્ત હોય.
હ.
હમ એમાં
એ તો બધી જગ્યા પર કઈ ને કઈ તાનું એનું ફેમસ
હોય જ હા આપડા અહિયાં ભી તો બનાવેલું ને મિની સારંગપુર
જોવા આવેલી કેની?
હમ
હમ.
બો બધા આવેલા
એ તો એવી થીમ બધા કોઈ ફેમસ જગ્યાની હોય બધી એની થીમ આવી રીતે કરી કેદારનાથ, બદ્રીનાથ એ બધું બી તો બનાવેલું
હા હા.
એ જે મેન છે, એ જોવા જવાનું તો કેવી રીતે જોવાઈ જવાય મારે કેદારનાથ બી જાવું છે. પર કેવી રીતે અને ક્યારે જવાશે બધા બો જાય કેદારનાથની
સોશિયલ મીડિયા પર જોયું કોઈ કપલ એ સોલ તેતા કેદારનાથમાં લગ્ન કર્યા
હા.
મેં કીધું અહિયા તો આપડે એમ ભી ની પોહોંચી રીએ
એજ તો
ને એ લોકો તો ભાય લગ્ન કરને આવી લાયગા
એજ તો છે, તા બી બધું છે. કેદારનાથ અને કેદારકંઠા એ કઈ બે અલગ અલગ
એવું કેય કે તેતાનો ડીવો એમ સડક તો જ હોય
ખબર ની આવું બધું તો હવે
હા એવું કે આખો એમ
બધું સોશયલ સોશયલ મીડિયા પર બધી ડિટેલ જોવા પડે
હા એમ તો ખબર નઈ ક્યારે પહોંચી રે હું
એટલે એના પરથી જોઈ લેવાનું
એ તો સોશિયલ મીડિયા પર આપડે બધું ખબર પડી જાય એવું છે નેય પણ જે લાઈવ જોવાની મજા છે.
તે આવી રીતે થોડી હમ્મ.
એ જ તો એમ આપણેે આખથી જોયેલું હોય વસ્તુ ફીલ કરેલું હોય તો આપણને ખબર પડે
રીલમાં જોઈને તો એમ બી થાય આ હાચુમાં બી કે નહી હશે
રીયલી એજ તો અડધું તો એડિટિંગ વાળું હોય ફોનમાં આખે આખું એનું વિજ ચેન્જ કરી દે એવી રીતે બતાવે નેરિયલમાં એવું હોય જ એવી બધી રીલ્સ જોયેલી છે કે એક્સપેક્ટેશન એવી હોય કે નહી તા આવું હોય પછી રિયલી માતા જાય ને જોય તે એવું કઈ હોય જ નહી હમ્મ. મેં જોયલું છે રીલ્સમાં કે એલું એડિટિંગ કરીને હમ્મ એના જે કઈ વ્યુઝ હોય એજ બધું ચેન્જ કરી દઈએ.
હા ખુબ જ
સોશિયલ મીડિયા ઉપર તો એવી રીતે કઈ બીજ બતાવી દે એટલે એના પર બિલીવ કરવાનું નહી કરવાનું બહું મુશ્કેલ છે.
તમે જગ્યા ને જોઈને બી વિચારવા પડે કે હજુમાં છે કે નથી એવું
એજ તો અગર કોઈ ગયેલું હોય આગળ પહેલા તો લોકોને પહેલા પૂછી ને પછી જાય તો સારું કેવાય એમ
હા.
એટલી દૂર દૂર હુદી તો પણ બી નઈ
બરાબર છે ને આટલી દૂર દૂર ત ફ્રેન્ડ સર્કલમાં તો મોકલ હે બી નહી ને કોઈ જાહે બી નઈ
હા એજ તો કઈ એમ નજીક નું હોય તો બી કઈ કે આપણા નજીકમાં બી તો બહું બધું છે એમ તો
હમ્મ પણ આપણમાં જાવાની માંગે ને
એજ તો જગ્યા તો બહું બધી છે આપડા ગુજરાતમાં બી તો એટલું બધું છે.
હા એ તો છે જ
હવે એ જાય તો ખબર પડે શું છે શું નહી હા. એક તો
અહીંયા આપડે તો જા રીએ તાનું જોયલું એટલે કંટાળી ગયેલા
હમ્મ.
પણ બહાર ભી મસ મસ્ત છે. અહીંયા આવે ને આપડે કંટાળી ગયેલા ને કંટાળીને બેહે રહેલા તિથલનું નામ ભી લઈતો અરે તિથલતો જય આવેલા બીજી જગ્યાએ જાય
એ
આઉ થઈ